હલો બસ મજામાં.
કેવું તમાર તબિયત પાણી બધું.
બસ સારામાં સારું તમે કયો.
બસ આ બેઠા તા બધા ભેગા મડી ન. ગુરુને શિષ્યની વાતો કરતા તા.
એવું છે
હા. તમારા માટે ગુરુને શિષ્ય શું કરી શકાય?
મારા માટે? મારા માટે તો ગુ રુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા ગુરુ તસમય છે ગુરુવે નમઃ. ગુરુ-ગુરુ એટલે અંધકાર અને રુ ગુ એટલે અંધકાર અને રુ એટલે દૂર કરનાર, જે અજ્ઞાનતા નો અંધકાર દૂર કરી અને જ્ઞાન નો પ્રકાશ ફેલાવે છે.
જો વિધ્યાર્થી જીવનમાં એ એને ગુરુ કહી શકાય છે.
હા. મારા મતે તો આમ કહીએ ને તો ગુરુ એટલે જ્ઞાનનો દીવો છે. અને શિષ્ય તે દીવાથી પ્રકાશ મેળવનાર છે. આપણે ભારતીય સંસ્કૃતિમાં પણ ગુરુ અને શિષ્ય નું સંબંધ અત્યંત પવિત્ર આદરણીય અને અનમોલ માનવામાં આવે છે. ગુરુ માત્રમ, હા. અહ ગુરુ માત્રમ પાઠ્યપુસ્તક નું જ્ઞાન આપતો નથી પરંતુ જીવન જીવવાની કળા અને સારા સંસ્કારો, નૈતિક મૂલ્ યો અને સાચા માર્ગોની પ્રેરણા પણ આપે છે. તેજી જ તેથી જ આપડે આમ કહેવાય છે કે માતા, પિતા અને ગુરુ આ ત્રણ છે ને એ જીવનના સાચા ઘડવૈયા હોય છે.
એ વસ્તું તમાર સો ટકા સા ચી છે જે ગુરુ જ્ઞાન આપે છે, સંસ્કાર આપે છે, સારા-સારા અને ખોટા નું ભેદ સમજાવે છે, અને જે કેવાય ને કે જીવન નો સાચો માર્ગ બતાવે છે, આત્મવિશ્વાસ તમને આપ પે છે કોઈ કામ કરવા માટે. એ તમારા સાચા ગુરુ હોય છે, જે કોઈ બી હોય શકે તમારા માતા પિતા હોઈ શકે, તમારા સ્કૂલ કોલેજ ના પ્રોફેસર છે, સાહેબો હોઈ શકે છે તમારા મોટા મિ ભાઈઓ હોઈ શકે છે, મિત્રો હોઈ શકે છે. કોઈ ભી હોઈ શકે છે.
હા અને કહીએ ને તો તમારું હસબન્ડ પણ હોય શકે છે.
હોય શકે છે
હા. અને પ્રાચીન સમયમાં કેવું કે ગુરુકુલ પદ્ધતિ હતી. જેમાં વિદ્યાર્થીઓ આમ પોતાના ગુરુ સાથે રહીને શિક્ષણ મેળવતા હતા. અને કેવું કે ત્યાં માત્ર આમ વાંચન લેખન જ નહી પરંતુ શિસ્ત છે, સેવા છે, આત્મનિર્ભરતા છે. પરિશ્રમ છે, સંયમ છે, અને ચારિત્ર્યનું નિર્પાણ પણ થતું હતું. અને આ પરંપરા એ છે ને ભારતને ઘણા વિધવાનો યોદ્ધાઓ અને મહાન વ્યક્તિઓ આપ્યા છે. જે આપણે આમ જાણતા જ હોઈએ છે.
હા એ વસ્તુ તમારી સો ટકાની સાચી છે.
હા. આપડે કર્ણ લઈ લો, અર્જુન લઈ લો. એ પણ આમ પ્રાચીન સમયના એવા વિદ્યાર્થીઓ છે.
હા એમના જે ગુરુ હતા જે દ્રોણાચાર્ય.
હા. અને ગુરુનું સ્થાન છે ને આપણા જીવનમાં ખૂબ ઊંચું હોય છે. ગુરુ અજ્ઞાનના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાર તેના શિષ્યમાં ફેલાવતો હોય છે.
હા. જે વસ્તુ શિષ્યને શીખવાડે છે જેવી રીતે વિનમ મ્રતા શીખવાડે છે, શિસ્ત શીખવાડે છે, મહેનત કરવાનું સતત મહેનત કરવું, સત્ય, નિષ્ઠા જે કહેવાય ને કે સત્ય બોલવું, હંમેશા સત્યના માર્ગે ચાલવું.
હા.
જિજ્ઞાસુ ગુરુ પ્રત્યે આદર કરવો, એવી બધી વસ્તુ જે શિષ્યના જીવન ચરિત્રમાં શીખવાડે છે એમના. એ એક ગુરુ કહી શકાય કે સારા ગુરુ છે. જેવી રીતે ચાણક્ય છે, ચંદ્રગુપ્ત મૌર્ય છે. એક ગુરુ અને ગુરુ અને શિષ્યના એક બેસ્ટ એક્ઝામ્પલ તરીકે આપણે કહી શકીએ છે.
હા. કેમ કે તેઓ વિદ્યાર્થી ની અંદર રહેલી જે ક્ષમતાને છે ને એને ઓળખે છે, અને તેને યોગ્ય દિશામાં આગળ વધારવામાં ઘણી મદદ કરે છે. એક સારો ગુરુ વિદ્યાર્થીને માત્ર પરીક્ષા માટે નહીં પરંતુ સમગ્ર જીવન માટે તૈયાર કરતો હોય છે.
હા કેવાય ને કે જીવનની પરીક્ષાઓ માટે તૈયાર કરતું હોય છે.
હા, હા સાચી વાત છે. અને સારા ગુરુમાં જ્ઞાન, ધીરજ, પ્રામાણિકતા કરુણા, નિસ્વાર્થ સેવા અને પ્રેરણા આપવાની ક્ષમતા હોવી જોઈએ. તે દરેક વિદ્યાર્થીને સમાન દ્રષ્ટિએ જુએ છે. અને તેના વિકાસ માટે સતત પ્રયત્ન કરતા રહે છે.
હમ્મ-હમ્મ. જે આજકાલના તમે જે કીધું છે એ પ્રમાણે બેસ્ટ બેસ અન કરુણા છે ધીરજ શિષ નિષ્ઠા એ બધી વસ્તુઓ જે કામ કરે છે વિદ્યાર્થી જીવન આગળ વધારે છે પણ અત્યારે કેવું છે કે જે આજ કાલનો શિષ્ય ગુરુનુ સંબંધ એવો થઈ ગયો છે કે ચારિત્ર નથી ઘડતો શિક્ષ જે ગુરુ છે એમના વિદ્યાર્થી ના ચરિત્ર ઉપર ધ્યાન નહી દેતા મૂલ્યો નથી શીખવા તથા જે જીવનના મૂલ્યો હોય છે અમુક જે આગળતા એમને કામ લાગે છે યોગ્ય માર્ગદર્શન નથી આપતા જેટલું જરૂર છે એટલું જેના લીધે જે એક વિદ્યાર્થી જીવનમાં થી જ્યારે આગળ જાય છે ત્યારે એ મહાન માણસ, સફળ માણસ બનવામાં ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક એમને ખોટું પડે જ છે.
હા. અને આપડે આમ બીજી તરફ અહ સારા શિષ્યમાં પણ કેટલાક મહત્વના ગુણો હોવા જોઈએ. તે પોતાના ગુરુનો આદર કરે, નિયમિત અભ્યાસ કરે. પ્રશ્નો પૂછવામાં સંકોચ ન રાખે શિસ્તનું પાલન કરે અને શીખવાની તીવ્ર ઈચ્છા રાખે આવા લક્ષણો એક શિષ્યમાં હોવા જોઈએ જે તેને સફળ વ્યક્તિ બનાવવા માટે ઉપયોગી રહેે એ અને જોડે જોડે નમ્રતા છે મહેનત છે અને આભારની ભાવના એક આદર્શ શિક્ષકની શિષ્યની ઓળખ છે
હા એ વસ્તુ તમારી સો ટકા સાચી છે જેવી રીતે મારું કોવું છું તમને તો હું જયારે કોલેજમાં હતો ત્યારે અમારા એક જે સર હતા જે ગુરુ કહેવાય કે એમણે એવું નહિ કે ફક્ત ચોપડીનું જ્ઞાન અમને શીખવાડું છે એમને બધા ક્ષેત્રોમાં અમને સાથે લઈ જે પ્રોગ્રામ કોઈ કરવા છે કોઈ નીતિ મૂલ્ય ત્યાં છે એ કોની કેમની જોડે કેટલી વાત કરવી કે શું કરવું છોકરીઓ છે મહિલાઓ છે એમની સાથે કઈ રીતે રહેવું કઈ રીતે ના રહેેવું એવું બધું શીખવાડ્યું છે જે અમને આજે પણ જીવનમાં ઉતરોતર કામ લાગે છે અને જેના લીધે અમે ક્યાંક ને ક્યાંક એમનો આખું જીવન આભારી થઈ શકી હતી
હા અને આજના ડિજીિટલ યુગમાં તો કેવું ઓનલાઈન શિક્ષણ થઈ ગયું છે સ્માર્ટ ક્લાસીસ છે એ ઇન્ટરનેટ અને એ આઈ જેવા સાધનો ઉપલબ ઉપલબ્ધ છે છતાં પણ ગુરુંનું મહત્વ તો ઓછું થયું નથી ટેકનોલોજી માહિતી આપી શકે છે પરંતુ મૂલ્યો, પ્રેરણા, અનુભવ અને સાચી દિશા તો માત્ર એક સારો ગુરુ જ આપી શકે છે
હા અત્યારે કેવું છે તમે જે વાત કરો છો અત્યારે ગુરુ ઓછા છે અને શિક્ષક વધારે છે
હા
અ હું તમને એમ કેવું ને કે ગુરુ અને શિક્ષકમાં શું તફાવત છે તો આપડે કહી શકીએ છે કે એક શિક્ષક છે જે આજે જે પરીક્ષાની તૈયારી કરાવે છે જા જ્યારે ગુરુ છે એ જીવનની શીખવે છે તમને.
હા એ તો તમે સાચી વાત કહી.
તે તમને જ્ઞાન આપે છે, જયારે ગુરુ છે એ તમને જ્ઞાન સાથે જ્ઞાનના મૂલ્યો પણ આપે છે. શિક્ષક છે એ તમને વર્ગખંડ સુધી મર્યાદિત કરે જયારે ગુરુ છે એ સમગ્ર જીવનનું માર્ગદર્શન આપે છે. જે તમને આખ ખું જીવન સુધારવામાં બહુ મદદરૂપ થાય છે. અને જેના લીધે તમે આગળ જતા ક્યાંક ને ક્યાંક સફળ થાવ છો. અને આગળ તમારું ઉત્તરોતર પ્રવૃતિ કરતા રહ્યો સારી-સારી એ એ માટે લોકો તત્પર રહેત તા હોય છે.
હા. અને કહીએ ને કે વિદ્યાર્થીના જીવનમાં ગુરુનું માર્ગદર્શન સફળતાની ચાવી છે ઘણી વખત આમ એક શિક્ષકના એક પ્રેરણાદાયક શબ્દો વિદ્યાર્થીનું આમ આખું જીવન બદલી શકે છે તેથી દરેક વિદ્યાર્થી આમ પોતાના ગુરુ પ્રત્યે આદર અને સમ્માન રાખવું જોઈએ
હમ કેવાય ને કે ગુરુના જે ચાર પાંચ મહત્વના મુખ્ય કર્તવ્યો છે જેમ કે જ્ઞાન આપવું છે ચરિત્રનું નિર્માણ કરવું ચરિત્ર, જ્ઞાન આપવું તો એવું નહીં કે માત્ર માહિતી આપવી, સમાજ અને સમજણ અને વિચ ચાર શક્તિ જે ઉત્પન્ન કરવી, શું-શું થઈ શકે, આગળ શું થઈ શકે જેવી રીતે ચરિત્રનું નિર્માણ કરવું છે. તો ચરિત્રમાં શું કે સ ત્ય, પ્રામાણિકતા, કરુણતા અને જવાબદારી કયાં તમારી કેટલી જવાબદારી છે એ તમારે નિભાવવી કઈ રીતે એના માટે જે કામ કરે છે એ સાચા ગુરુ હોય છે.
હા અને જ્યાં સારા ગુરુ અને આદર્શ શિક્ષક હોય છે ત્યાં જ્ઞાનનો સાચો વિકાસ થાય છે. અને સમાજનું પણ આમ ઉજ્જવળ ભવિષ્ય બને છે. એટલે આમ કહીએ ને કે ગુરુ જ માર્ગ બતાવે છે પરંતુ તે માર્ગ પર મહેનતથી ચાલીને સફળતા મેળવવી એ શિષ્યની જવાબદારી છે.
હા, એ વસ્તુ તમે સાચી કીધી છે.
એટલે શિક્ષણમાં ગુરુનો એકલો જ રોલ નથી હોતો. એટલો જ શિષ્યનો હોય છે અને બંને જો સાથે મળીને કામ કરે ને તો એક સફળતા મેળવી શકાય છે.
હા, એ વસ્તુ છે કે અત્યારે કેવું છે કે સાચા ગુરુનું સૌથી મોટું પુરસ્કાર છે એમનું શિષ્ય છે કે જે એના કરતાય આગળ વધે. એક ગુરુ છે જે એ હંમેશા એવી જ કરતા હોય છે કે એમનું શિષ્ય એમના કરતા ઉતરોત્તર આગળ વધે અને પ્રગતિ કરે. તો રે જીવન.
હા, સારું સારું. હા, સારું. સારું ચલો.
સારું ચાલો ચાલો વાત કરીને આભાર તમારો.